હા કેવું છે મજામાં ને તો પછી આપડ આજે આજે મોસમ કેવું હ છે.
આજનો મોસમ જરાક શાંતિ નથી એટલે પાણી બહુ આવતું છે ને એવું થવુ.
હા આજે આપણે આ આપણા વિસ્તારોમાં જોવા મળે કે આજના સમય એટલે કે આજના સમયમાં ડિગ્રી ના મળે અને ઘણા લોકો લોકો એવા બેરોજગાર બેસી રહી એટલે આપણે બેરોજગાર રીતેે જવું પડે તો તમે આ બેરોજગારી વિશે શું કહો છો.
હ તો આજે બઉ બધા ડિગ્રી લઈ ગયેલા છે, પરંતુ તે લોકો કશું તે લોકો કોને નોકરી નથી મળતી અને પોતે બેરોજગાર હોય તો તેઓ પોતે પોતાનો નાનો બિઝનેસ બી ચાલુ કરી શકે અ જેના થી પોતે ઘર ચલાવી શકે અને પો પોતાની આવક મેળવી શકે પોતાનો પરિવાર આગળ વધારી શકે પોતાને બે ટાઈમ ન ખાવાનું મળી શકે તો એના માટે આપણે અ બિઝનેસ ચાલુ કરવો જોઈએ જેનાથી પોતાનો બેરોજગાર દૂર થાય અને પોતાનામાં પૈસા આવે તેવું કરે તમારા આ શું ખ્યાલ છે.
હા તમારી વાત પણ એકદમ બરાબર જ છે, કારણ કે આજના લોકો ઘણી બધી ડિગ્રીઓ મેળવી ને ઘણી બધી ડિગ્રીઓ મેળવીને એમાં જ બેરોજગાર બેેસીી રહે અને તે લોકો. નોકરીને શોધમાં ઘણા જાય છે છતાં પણ તે લોકો નોકરીને શોધ કરી શકતા નથી કારણ કે આજના સમયમાં સરકારે એવા નિયમો લાવી દીધા છે કે જેથી બેરોજગાર લોકો બેરોજગાર ઘણા લોકો એમ જ દિગરી લઈને બેરોજગાર બેસી રહ્યા છે. એનું કારણ નરેન્દ્ર મોદી છે.
હમ
કે એવું નથી કે નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદી નથી કારણ કે આજના સમયમાં ઘણી હરીફાઈ અને ઘણા યુવકો આવી ગયેલા છે, આથી સરકારે પણ આગળ વધારે પડે અને એક્ઝામ એક્ઝામોની વધારે કરી દેલ છે જેથી આ ઘણા લોકો બેરોજગાર બેસી રહ્યા છે આથી તમારા શોખ ક છે
હા તો તેઓ પોતે બેંક પાસે જાય અને પોતાનો થોડો નાનો એવો લોન લઈને પોતાનો નાનો બિઝનેસ ચાલુ કરી શકે કોઈ દુકાન ખોલી શકે કોઈ કે ખોલી શકે એનાથી પોતાની આવક ઈન્કમ જે બધું હોય તે બધું ચલાવે અને એનો ઘર પરિવાર આગળ વધે જેનાથી એની બેરોજગારી દૂર થાયને એ પૈસા થી પોતે પાછું અ કોઈ હજુ કોઈ સ્કીલ શીખે જેના થ એ પછી એને નોકરી મળે અને મોટા ભાગે હવે એમ જ ચાલતું છે કે ખલના લીધે બધા લોકોને નોકરી મળે છે એટલે પોતે અ કાં તો લોન લઈ કા તો એકબીજા પાસેથીઈ ઉધાર લઈ ને એ પોતે પોતાનો બિઝનેસ નાનો ચાલુ કરી શકે જેનાથી એનું ઘર સારું જાય અને એની આગળનો અભ્યાસ જે ક્રમ અ જે બધું છે તે તો અભ્યાસ માનશે એટલે એ પોતે અભ્યાસ કરી શકે અને એ બિઝનેસ ચાલુ કરે એટલે હછ એનું ઘર શાંતિ અને એની આવક ચાલુ થાય અને એને આગળ અભ્યાસ પૂરો કરવાનો હોય પૂરી કરી શકે એની હવે હજુ સ્કીલ નવી નવી શનું હોય તો શીખી શકે જે સ્કીલમાં એ માસ્ટર કરે પછી એને એવી રીતે નોકરી મેળવી શકે જેનાથી એની રોજગારી મળી શકે એને તમારો આ વિષય શું ખ્યાલ છે
હા તમારી વાત પણ એકદમ સાચી જ છે કારણ કે ઘણા લોકો આજના સમયમાં જોવા મળે તો બેરોજગારી બેસી રહે છે કારણ કે એ લોકો ડિગ્રી મેળવી છતાં એ લોકોને નોકરી મળતી નથી આથી ઘણા લોકો પોતાનો બિઝનેસ પણ ચલાવે છે તો કે જેમ કે આપણે કોઈ નવ કંપની ખોલી શકે અને તે ફેક્ટરી ખોલી શકે જેથી તે લોકોને આવક સારી રીતે આવી શકે આથી જો તમે બિઝનેસ ખોલવા માંગતા હોય તો પછી આપણે બેંકમાં લોન લેવું જોઈએ જેથી જેના કારણે આપણને જેના કારણે આપણે બિઝનેસ આગળ વરી વધી શકીએ અને બિઝનેસ આગળ વધવાથી આપ પરિવાર પણ સુખી રહે આથી બિઝનેસ વધારવા માટે કોઈ લોકો બેરોજગાર ન બળશે કે પોતે સમજદાર હોવું જોઈએ, જેનાથી આપણે જો લોકો પોતે સમજદાર બને તો કોઈ કોઈ કોઈ દિવસે કોઈ બેરોજગાર બેસી શકે નહીં કારણ કે, જો પોતે બેરોજગાર થઈ શકે, તો પોતાનો બિઝનેસ પણ ચલાવી શકે. અને ઘર ધર પણ તેમને ચલાવી શકે. આથી આપણે તમારો શું ખ્યાલ છે.
હા તમારી વાત એકદમ બરાબર છે, કે તેઓ પોતાનું નાનો બિઝનેસ ચાલુ કરે. અ એવા ઘણા ઘણા આઈડિયા છે, જે પોતાની દુકાન ખોલી શકે. કે કોઈ એવું જોવા જેવું સ્થળ હોય ત્યાં, પોતાની દુકાન ખોલી શકે અને એનો બિઝનેસમાં વધારો થાય પણ. મેન વાત છે, બિઝનેસ ચાલુ કરવાની તો એ પોતે અ બેંક પાસે લોન બી લઈ શકે કાતો, કામ પર જઈને પૈસા બી કમાવી શકે કાતો એના ફ્રેન્ડ લોકો પાસેથી પૈસા બી મા માંગી શકે જેનાથી એને. બિઝનેસ ચાલુ કરવા માટે જેટલા પૈસા જોતા હોય, એટલા એને મળે અને એ પોતાનું બિઝનેસ કરે અને પછી એક. પોતાનું જે અભ્યાસક્રમ. ચાલુ કરવાનું હોય તે ચાલુ કરે, અ મોટા ભાગે બિઝનેસ ચાલુ કરવામાં આટલો બધો ખોટ નથી જતો પણ સારો બિઝનેસ સારો હોય. તો, પછી એની આવક ચાલુ થઈ જાય અને એ પોતાનો રોજ. ઘર બી મળી જાય એટલે પછી એને બી પછી ઘર ચલાવાનું, એ બધું એ પછી સારું આ વિશે તમારે શું ખ્યાલ છે,
હા તમારી વાત પણ એકદમ સાચી છે, કે પોતાનો બિઝનેસ ચલાવી શકેતો પોતાની આવક પણ અનેજો લોન લીધો હોય તો, તે પણ ધીમે ધીમે પૂરી કરી શકે, અને બીજા ઘણા જો પોતાની જોબ ચાલુ કરે કે કોઈ કંપની ચાલુ કરે, તો ઘણા લોકો બેરોજગાર બેસી રહ્યા છે, તે લોકોને નોકરી પણ મળી શકે. અને, હવેના સમયમાં તો જોવા જઈએ તો મોટા ભાગે હરીફાઈ જ જોવા મળે કારણ કે, હરિફાઈજ એટલી બધી થઈ ગઈ છે, કે મજો મળવાની પણ હવે. તો મુશ્કેલ થાય છે, એટલે ઘણા લોકો તો. એવા થઇ ગયા છે, છોકરા ઓકે હરીફાઈ વધુ હોવાથી તે લોકો ભણતર જ છોડી દે છે, કારણ કે, એના કારણ એનાથી ઘણા લોકો બેરોજગાર. થઈ જાય છે, કારણ કે એ એના માટે આપણે આવું હિંમતના હારવી જોઈએ, અને ખુબ આગળ અભ્યાસ કરવો જોઈએ જેથી. આપણે પણ વધુ મહેનત કરીએ તો આપણે, ધીમે ધીમે ફળ મળે છે, એવું જ શક્ય નથી કે. ના મળે પણ એ ટાઈમે તે લોકો એ લોકો, ફળ તે લોકો ન મળે છે કે આપને, ઘણા લોકોને સમજવું જોઈએ કે પોતાની સમજદારી પૂવૅક. ધ્યાન લેવું જોઈએ, કે આપણે આગળ ભણીશું તો, પણ બેરોજગાર ન રહી શકે આથી આપણે પોતાનો જોબ પણ ખોલ જોઈએ જેથી. કંપની, જેવી કે કંપનીની ફેક્ટરીઓ જેવી ખોલીએ તો આપણે બીજા લોકોને પણ. નોકરી આપી શકે અને પોતાની બિઝનેસ ખુબ આગળ વધીને, ખુબ આગળ વધી, આપણે મહત્વપૂર્ણ ઉચ્ચ લેવલે પહોંચી શકીએ જેથી, આપણે ઘણા લોકોનો સહાય બની શકે અને આપણે તે લોકોને મદદ કરવી. કોઈપણ કરી શકે આથી તમારો શું ખ્યાલ છે, આના વિશે
હા તમારી વાત એકદમ બરાબર છે કે તેઓ પોતાનું બિઝનેસ ચાલુ કરે પન હવે બિઝનેસ બી ચાલુ કરે અને જ્યારે પોતે અ અ જયારે પોતે પેલા નુકસાન માં બિઝનેસ બંધ કરી દે એ બધું ખોટું છે કેટલું બી લોસમાં જવાય પણ બિઝનેસ ક્યારે ને ક્યારે એ લોકોને સક્સેસ મળે જ હમ અવે એમ જ ચાલે શેકે મોટા ભાગે અ ઘણી બધી ભરતીઓ આવે છે અને ખ કરોડો લોકો એમાં એ ભરતીમાં ભાગ લે છે અને એમાંથી અમુક દસ હજાર વીસ હજાર એવા અમ અમુક છે લોકો સિલેક્ટ કરે છે અને એમાં પોતાનું નામ બી ના આવતું હોય કારણ કે આપણા દેશમાં વસ્તી વધી ગયેલી છે એના કારણે એ બધી ભરતી આવે છે એમાં અમુક લોકોને જ લેવામાં આવે છે એટલે પછી આપણે એક સાઈડ આપણુ બિઝનેસ ચાલુ રહી તો આપણે કોઈ મોટી ભરતી આવે તો એમાં આપણને ભાગ ભાગ લેવામાં બી સરળ પડે અને ન લાગી એ એ ભરતીમાં આપનો નંબર ના આવે તો પણ પનો આપ પોતાનો બિઝનેસ ચાલુ કરી શકીએ અને એમાંથી આપણે ઘણો બધો ફાયદો થાય કે આપને પોતાની ઈન્કમ આવે અને પોતાની બિઝનેસ નેવો ચાલુ થાય આપણું ઘર શાંતિ થી જીવે અને પોતે પોતાની રોજગારી ચાલે બે બે ટાઈમ નુ જમવાનું મળે તો પછી કઈ નઈ ને એમાં કઈ એ પોતે આખું એનું ઘર સંભાળે તો પછી કઈને પોતાનું બિઝનેસ પન આપને મોટાભાગે બિઝનેસ માં હાર ન માનવી જોઈએ કોઈને કોઈ દિવસે તો આપને સક્સેસ મળે જ જેનાથી આપનુ ઘર પરિવાર સુખી થી રેય આ વિશે તમારો શું ખ્યાલ છે
હા તમારી વાત પણ એકદમ સાચી છે કેમ કે કોઈ ધારો કે કોઈ બિઝનેસ ખોલે તો તે લોકો ને થાય કે હા પેલા પેલા તો લોસ થાય જ આ સ્વાભાવિક છે કે કારણ કે પેલા પેલા કોઈ તે બિઝનેસ માં ભાગ લેવા માંગતો નથી જેમ જેમ તે લોકોને ખબર પડે કે હા આ બિઝનેસમાં આવું છે તેવું છે સારું છે આમ રીતે ધીરે ધીરે લોકો તે બિઝનેસ માં ભાગ લેતા થાય અને ઘણા લોકો બેરોજગાર ન બની શકે અને તેમાં જો કોઈ બેરોજગાર હોય તો તે લોકોને પન સમજ પડે હા આ તો બેરોજગાર હતો અને આ આ તો આટલો મોટલો માણસ બની ગયો આથી બીજા લોકોને પન સમજ પડે કે આ આપણે મેન તે લોકો મહેનત કરી શકે તો આપણેે કેમ મહેનત નહી કરી શકતા એટલે તે લોકો પણ તે લોકોમાં પણ સમજદાર આવ્યા અને તે લોકો પણ આગળ વધીને મોટા માણસો બની શકે આથી ઘણા લોકો જોવા મળે કે કે જોવા મળે કે ઘણા લોકો થોડા થોડા આમ સમજદાર થતા ગયા છે અને પોતાને બિઝનેસ થોડું થોડું ચાલુ કરતા ગયા છે અને ધીરે ધીરે તે લોકોને પણ લોસ ન થાય પેલા પેલા તો આપણને લોસ લાગે પછી ધીરે ધીરે લોસ લોસ હોય તે આપણે પછી ધીરે ધીરે આપણે વધારો થતો જાય અને સારી એવી આવક આવી શકે જેથી આપને ઘર સારી રીતે ચાલી શકે અને તે તે પણ આમને આગળની પેઢી પણ તે લોકો આગળની પેઢી પણ આપને બચાવી શકી આથી તમારો શુ ખ્યાલ છે
હા તમારી વાત એકદમ બરાબર છે કે પોતાનું બિઝનેસ આગળ વધાવીને સુખ શાંતિથી રહી અને તેઓ પોતાનું બિઝનેસ ચાલુ કર એનાથી બીજા લોકોને પ્રેરિત થાય અને તે લોકો પણ તેના જેવો બિઝનેસ ચાલુ કરી શકે. હા થેન્ક યુ ધન્યવાદ